હલો હલો. બોલો જમી લીધું?
હમ્મ જમી લી
ખબર છે મને.
બપોર મેં નહીં બનાયુ.
તો?
હું બાર ગયો તો મમ્મીએ બનાઈ.
હ ફરવા.
ના ના. જા તો કઈ વા ડભો નતો અ બી સડક ત્રણ સડા ત્રણ કોના અને આસપાસ ફેદી નીકળ સર્વ ફેદી
ચાર કર રખાડીને.
હું રખડતો નહી કામ માટે બ
ન કુટું લ ઘર જરૂર નહી બરોબર બાતવાઈ ફોટું નહી લકાર દેના કાર તો. ગને લ મરી ને જતી જ.
હા.
હરે એટલે વીકો પરજ છો?
કો સવાલ જ નહી જો જે છે. એરી કોેક્ટ કર છે કીધી એ કર પૂછી જજો હલો.
હલો.
હાલો.
ડલી આ પ્રોબ્લેમ તમારે નહી આવતું ને.
એ મારે ફન પૈસા
ચાલુ રાખોન પણ.
હા.
ઘર બહ ટ્રાફિક થઈ જાય છે અહી તો.
તમે જ છો કઈ બસ માં બેસી ગયા?
હ બહાર જ નીકળયે છીએ ને બહુ ટ્રાફિક છે. બસ તેમની બાર.
પહેલા નીકળ્યા
હા?
હા
યાર હલો. અવાજ કપાય છે.
હા તો નહી કમ્પ્લીટ આવ્યો હશે, તમારે
હ કભાઈ અમર હાથે કરીને. એ શું મજા આવે એવું કેવામ.
તમને તમને મને અકરાવાની મજા આવતી હોય કદાચ. હા. હલો.
મને એવી કોઈ જ મજા નહી આવતી કોઈ નોકરાવામાં.
હા
ના.
હા હા હા, તમે કીધું તઈ જવાય નહી યાર.
હોમવર્ક કર્યું નોતું ફોન કર્યું તમે ત્યારે મેં નતું કે તું હોમવર્ક.
હા હા હા પણ મેં કીધું એ ના કરી લેવા મેં કીધું ત્યાં જતું રહવું હતું ને.
એકલું એકલું મને ખા બહુ કંટાળવાય મ શરમ નાતી હોય ને એવું લાગે મને એકલું ખાવા જામ.
કોલેજ ની બહાર આવ ત ફ્રેન્ડ ને લઈને જઉું ત કોલેજ ની બાર કીધું તું લાલભાઈાઈ, તો શું થ એકલા બે કોલેજમાં?
ના એટલેમ તો બધા બહુ ફ્રેન્ડ છે.
બસ તો કોઈ કોલેજ ની બાર તમે છૂટ્યા નીકળ ના જતું રહેવાય મે કીધું સામે જ છે એક્ઝેક સામે એક મિનિટ નું અંતર નહી ડિસ નહિ સો મીટર ડિસ્ટન્સ હે
તો પછી જબરું બેઠે છે ગાડી પેલું યુઝમાં બતાવે છે ને
શું રિક્ષામાં ગયા તા
હા રીલ્સમાં કેવું કપલ બતાવે છે જે એની વાઈફ હોય કેવો આમ પગ લાબા કરી આમ હા મેની સાઈડ બેય રહી હોય
હા તો
ટેકો દઈને એવી રીતે કપલ બેઈ રહ્યું છે.
ક્યાં આગળ
અહીંયા ગરીબોની બાર એક ગાડી છે ને એટલે મીન્સ કે ટ્રાફિકમાં એમાં
હા હા.
એમના બે છોકરાઓ બી છે અને ફૂલ રોમાન્સમાં છે.
હા હા હમ્મ હમ્મ.
અમારા દિવસો ક્યારે આવશે હે હે હે
આવશે આવશે બધા ના આવશે તમારા બી આવશે ઓકે
અ મારો એવો દિવસ આઈ જાય કેવારું ખાલી બે છોકરા ના હોવા જોઈએ.
ઈ યા
અત્યારથી અત્યારથી અગિયાર હ આ અ આઓ લવ આવો કેવાય આવું લવ પછી આવી કે આવા નાટકો તો હું એ રીઝ કરું છું
રિઝર્વ કર રિઝર્વ કરો છો પણ તમને મળતું નહી એનું શું મળશે પણ વાર
ઓકે હમ્મ બોલો કેટલા કોલ બાકી તમારા
હા એક તો ફેલ એક તો ફેલ થઈ ગયો
કેમ નો
મે તમને જ કર્યો પણ તમે નઈ ઉપાડયો.
ક્યારે કર્યો તો તમે
સવારમાં
મેં તમને શું કીધું પેલા એટલા માટે જ કહું છું પેલા સાદો કોલ કરો બાકી મેસેજ કરો જી એમાં બરોબર
એટલે ત્રણ કોલ થઈ ગયા.
અરે વાંધો નહિ તમારા ટાઈમ પતે એટલે પછી મારા પાંચ પતાવા હોય તો કવું હુ બધુ કામ જો બાકી વાંધો નહીં.
એટલે મારે તો બતાવ પછી વિચારીએ
હા વાંધો નહી વાંધો નહી.
બોલો બોલો શું બોલો? ખબર નહી મેહી હમ્મ.
હ
બહાર ગયો તો આવ્યો નઈ ખાધ બહાર ગયો તો આવ્યો એટલે પછી હું કઉ ખાવા જઉ. આવાની ઈચ્છા
મારે ભૂખ લાગી છે પણ
મેં કીધું શું છે યાર. મને તમે મારી વાતના તો મે લોકેશન મસ્ત સારા સારા આદેના પાર્સલ કરાય લેવું તુંને તો ઘરે જઈ ખાવા ઈજ તો ધરે. ઠંડુ ખાવા થઈ, તો અત્યારે છુટ્ટી ઘડે જવું છે ને હા તમાર અત્યાર છુટ્ટી ધડે જવું જોઇએ ને
છૂટીને તો મને ટાઈમ જ નહી મળતો, પાણી પીવાનો નહી મળતો. કેમ કે ચાર વાગે ને એવું તો ચાર ના પંદર જેવી તો બસ આવે છે. જો એ મિસ થઈ જાય ને તો અમારે ઘરે જવાની બીજી કોઈ જ બસ નહી.
ના ના કીડા હતું, રેવાનું કર્યું હતું. ભાઈ ખેડા જતું રેવાનું ને
ઓ, ખેડા પહેલા હોય છે મારું ઘર. અ જેથી મારે બે કિલોમીટર ચાલીને પછી જવું પડે કોઈ રી
મતલબ પણ એ વાત સા પણ શું કરવા? પછી નડિયાદથી કોક ને. ચાલીને જઈ એના કરતાં ખેડા થી બે કિલો મીટર ચાલીને જઉ એ આગળ ના પડે.
ભૂખે જવું એ ચાલ અ, ખબર પડી?
ઓકે ઓકે રાખો. જરાક બોલો બોલો બીજું? કેમ કે એને
તો શું બોલો? કાલે તો આપણેે મસ્તી કાલે આપડે મસ્તી ની વાત કરતા હતા. આજે ઈગો આઈ ગયો છે. એટલે ખાલી ટાઈમ પાસ આપણો ટાસ્ક પૂરો થાય.
એરે ઈગો નહિ.
અત્યારે તો ખાલી હવે ટાસ્ક પૂરો થાય એ.
એ કશું નહી. નઈ મને ખાલી છે ને હકી
નોમન ખબર પડી ગઈ. માણસ બદલાય એટલે આપણ ખબર તો પડેજ ને.
હલે એ વાત સાચી તમારી. મને બી ખબર છે હું આજે અલગ જ વાતુ કરવા ફોન. પણ હું તમને કહીશ. પછી હું છું કેમ?
ફરી કહેવાનો ટાઈમ મળે છે. ફરી
તમારી ઈચ્છા. ટાઈમ કાઢવો પડે કે કે કોઈ પ્રોબ્લેમ નહી.
ટાસ્ક પતે પછી થોડી વાત થવાની
હા તો કોઈ પ્રોબ્લેમ નઈ તમારે જાણું હોય તો તમારી ઈચ્છા.
એટલે જ કહ્યું છી કે કઈ દેવાએ.
નહી અતાર ધરમાં
ન બરોબર હાલે.
હા.
મલવા ગેયલા.
ના બાબા ફસ એવું ના એવું એ એવા કામ ન.
ત બાસમતી ખાવા ગયા તા.
આવું કા.
કાય
ના ના બોલો બોલો.
બાસમતી. તમને ના ખબર પડે એ અમારી લેંગ્વેજ છે તમને ના ખબર પડે.
મને ખબર પડે બાસ.
હા ભાઈ તમે મને કશો હું તમને કહું.
અ પણ જે કવા જેવું હોય એ અત્યારે અ લવા
તો હું એ બસ માં છું મારા જોડે પેસેન્જર માંથી કેવાય એવું.
અ
બોલો.
હા?
કોઈતા દ
જો એક બસ સ્ટેન્ડ ની બહાર નીકળું ને ત્યારે છે ને અવાજ કપાય અને અહી પહોંચવું ને. મિશન રોડ ત્યારે અવાજ કપય બે જગ્યાએ બહુ જ અવાજ કપાય, ત
ગ ગ ને તમારો પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ ના કેવાય. એઈ ભોગ્યા
મિશન રોડ.
રડ મેન રોડ હશે.
અ મિશાન રોડ આવે મને ખબર પડે છે.
મે પલી વર્ષ નડિયાદ મ ફાર ફાર ચાલ.
અ પેલા બધા અ એક અંગાત બધા ચર્ છે ન પેલા મિશન રોડ.
અરે એ મિશન ના ગયા ભવાન નક્કી વારો પટ્ટો કેવાય.
હ મિશન રોડ લખેલું જ હોય છે મિશન રોડ છે.
હા એવું રાખવા એનું ને ભ તમે અલગ નામ ફે લ લોકેશન છે.
હ
હાલો.
એક હંગત કેલા બોધ છે અર્જુ સાહેબને તો.
હા હા હા, હવે જોવું છે.
પણ એલા મોટ, હા.
તમારા જાર છે તો.
હા?
તે તમારા નહી ચ
હ કોણ સુું ખબડ તમને?
બંધ શકાય.
હા પછી બોલવાનું બરોબર છે.
એટલે એલ્લ દાદાગીરી કળસળ.
ઉઠ ઠાકોર છો. અ એટલે તમારા ચર્જ એલે.
આવી મસ્તી હા તેવી મસ્તી હોય.
હા ક ઓકે.
એમ તો ગુરુ દ્વારા આવીએ તમારું જાય. પછી એ મસ્ ખેતના ખબરસ્તા ના ને બધા તમારા જ છે બસ. હલો.
હાગળવા
હલો.
હેલો.
પેલા કબ્રસ્તાન ની આવતા મુસલમાનના.
હા બોલો એમ કહું છું હું તમને. ના ના એ નહી અમારા
ચાલુ રાખો. હા જો દસ મિનિટ થઇ ગયા હું તમને ફરી ફોન કરું પાછો.
નઈ જઈ.
હા અગિયાર મિનીટ થઈ.